હલો.
કેમ છો?
મજામાં તમે કેમ છો?
બ મજા મ.
હલો.
હલો.
તમે કેમ છો?
કેટલા દિવસ થઈ ગયા તમે કોલને કીધું.
હમ.
કેટલા દિવસ થઈ કે તમે કોલ નહી કીધું કેમ?
હા.
કેમ ન કીધું શું થયું ફોન ખરાબ થઈ ગયું શું થયું એને? એ તરે મારી યાદ નહી આવી?
આજ આવી ને.
હે.
આજ આવી ને.
યાદ આવે તો કોલ નહીં કીધું તમને?
તમે કરી દીધું ને આજ.
ઓ આજ મેં નહી કીધું હોતું તો તો મે નહી કરતા ના. કે આમ બોલી દો તમે, કે કે આમ કેવાનું મને પાછું તમે. કે ના મું આજ કરવું પડશે હોજું શું કે હું આજ ખોલ લગાવઉં પણ તમારું આવી ગયું આમ કહી દું મને.
હમ. હલો.
મુું યૂ પુછું. તું ક તમે બાજાર જવાની બોલ્યા થા ને.
હા હા કેવું હતું.
તો ગયા તો ગયા કે નહી ગયા?
ના મુન કૈતીબાજારે.
ઠીક છે.
ના ભાઈ, એ જવાનું તો હોય મારે. કે મેને લગ્નમાં જાઉ ને. ન નલુંક લવાના. એના લીધે એક એક દિવસ ચાલશે મારે.
ઠીક છે.
તમારે ક્યારે જશે.
હલો.
હલો.
હા.
તમારે ક્યારે જાવશે?
આવાજ અવાજની આતી એ ભાઈ, હેલો.
હલો.
જોરું બોલો ને.
અવાજ નહી આવતો તમે?
આ બે આવે છે.
કેમ અ આવવા છે આવ નેટવર્કમાં જઈને બેસવાનું તમે.
હલો. હા.
નેટર્કમાં જાન બસોના.
નેટવર્ક નેટવર્ક મે શું?
હા
તમે ખાણું ખણી લીધું છે
ના ખાવુશે
ઠીક છે ખાવાનું બનાય લીધું
હો ખાવાનું તું બનાની
શું બનાયું
ખબર નહી એને મોડા ક્યાય તો ખાઈને પાછી બતાય તમે કે આ બણાવ્યું છે
તમે ની બનાઓ કે
ના મેને બનાવ્યું છે એને પહેલા માર તબિયત સારી નહી ને એના લીધે
ઠીક છે
છોકરી થાય તો એને લીધે હું આરામ કરું છું
હમ
હા
તમારી છોકરી શું કરે છે?
મા એ છોકરી ઊંઘવાનું કામ છે ને એને તો- - પૂરો દિવસ ઊંઘવાનું કામ કરેશે.
તમારું છોકરું?
મારો છોકરો એને છોકરો તો એને દાદા- - તેને જોડે ઢાબા પર ગયો છે.
ઠીક છે.
હમ.
હમ.
એ- - તમે મને મળવા પણ નહી આયા કેટલા દિવસ થયી ગયા- - ક્યાંન કોના કોલ કરો તો તમે ના મળવા પણ આવું એવું નહીં કરવાનું.
હલો- - બોલો?
મળલવા નહી આવવાનું તમારે?
અ બે આવું શું.
ક્યારે આવશો તમે મને દિવસ- - તારીખ ટાઈમ બધો લીખી આપો? કે એટલા એના દિવસને- - નહી આવતા તમે કાલે કાલે કેટલા દિવસ થઈ ગયા કાલે આવશુ કાલે આવશું- - પણ તમે ક મને કાલે- - કાલે જો તો એટલા કેટલા દિવસ કે હું જોઉં આજ આવશે અને કાલે બોલે તો કાલે જઉં- - કાલે આવશે કાલે આવશે કાલે આવશે અને કાલે કાલે કરતા કેટલા દિવસે થઇ ગયા- -
તમે આ જાઓ ને?
હું કેમ આવ છું?
તો મુ ભી કેમ આવઉં છું?
હાય હાય. મને પણ ચલાતું નહી ન.
હા તો મોટરમાં બેન આવો.
ઓ ગાડી નઈ ગાડીમાં નઈ આવવાનું ને મારે મે તમે શું કું કે એને છોકરી થઈ ગઈ? ને પણ તમે પણ મળવાની આયાને મારાથી.
તો બોલું શું ને કાલે આવશું.
અને કાલે કાલે આવતા તમે એક મહિનો થઈ ગયો. એને લીધે કેવું ના મને એને લીધે કેવું તુંમ કે તમેને મને તારીખ લીખી આપો ટાઈમ લીખકી આપો એને વાર લખી આપો કે કેને તારીખ આવશો કેને તારીખ આવશો કેને વાર આવશો. કેટલે વાગે આવ છો તમે આ બધો લીખી આપો મને?
ઠીક છે. સંડે ને આવશું સંડને.
અ રવિવારે આવશો? એલે હું જોઉં તું તમે ક્યારે આવશો? તમે નહી પણ આ્યા ને તો મુ નહી આવતી તમારે ઘરે.
આવઉ છું આવ છું.
જોવું તું ક્યારે આવશો તમે?
હમ.
રવિવારે આવશો તો રવિવારે નહી આવેના- - જો તમે જોઈ લઈ તો પછી કે હું બી તમારે ઘર નહી આવતી.
હમ હ
કો સારું
ઓર
તો ગજબ છે ને તમે ના પણ કોલ કીધું ના પણ મળવા આવયા એને પોતે મેં તમે કોલ કીધું તમે બોલો કે હું કાલે આવશું કાલે આવશું કાલે આવશું પરો કાલ થતો જ નહી ના
રવિવાર ને આવશું પક્કો
હા તો જોઉં ને હું રવિવારને એને પેટ નહ દુખે સર રવિવારે આવતો હે
હા
જો શું કે ક્યારે રવિવારે આવશે એટલે તમે આજ મને બોલો કે હું રવિવારે આવશું એને હે ને તો પિછ વા નહી આ મુજ તું કે આજ આવશે આજ આવશે આજ ને આજ ત કો કર તો મેરા રવિવારે કીધું ને બોલું તો તમે આજ રવિવારથી એ ના આ આ રવિવાર કીધું પે બીજો રવિવાર કીધું તો
હ
પેલા જોયું કે હા બચ તમે પ જોતી નઈને તમારે આવું હોય તો ભલે નહી આવો હોય તો બતાવો
અરે આવઉંસું
અને તમારી ઘરજા કરે તો અમે બ ભાગ ખો શાહરૂુખ બોલું ના શાહરૂુખ બોલું છુ હમ હલો
હલો
હાલો હલો શું થયું આવાજ આવવાની બંધ થઈ ગઈ હલો હલો હલો
હા
અવાજ નહી આવતી
આરતી
તો હલો હલો કેમ બોલો કઈ વાત નહી કરવાનું હોય ખાલી હલો હલો હલો હલો હલો આય બોલવાનું કેમ મને તો નઈ લાગે કે તમે વાત કરો હાલો હાલો હલો હલો કરો તો તમે
તમે બોલ રહ્યા છો ને મળલવા આવો મળલવા આવો
ક્યારે આવ તમે એકી દિવસ નહી આયા ને. કાલે આવશ તમારો કાલ ખતમ બી નહી હોયોને.
હા તો બોલું છું ને રવિવારને આવ.
હમ રવિવાર પાસે રવિવાર પૂછ્યું તમે આયા નને રા. રાતને પૂછું કે તમે કોલ કરો કે તમે રવિવાર છો આજયા નહી. આ રવિવાર થોડીને કીધું અને પેલે બીજું રવિવાર કીધું તું મેં તમે. આમ બોલો છો તમે. ઓર બધા ક્યાં છે, એને બહ એને બહુ ડાટ લાગે હેને. તમને.
હમ.
હમ તો તમને હવે ખ ખબર પડી જાય છે.
હા.
કેને એ રવા ન જતું તો પછી શું થાય હેને.
હમ આ બે આવું છું.
ઓ છોક સોના, રવિવાર આવસે. જોવ છું ક્યારે આવશે તમે.
તમારી દીકરી ઠીક છે.
હો દીકલી ઠીક છે આ પણ વાટનારી છે તમારે. ક્યારે આવશે ક્યારે આવશે માસિ. ક્યારે આવશે, એને ખબર ન.
દીકરો.
દીકરો દીકરો એને દાદી ને જોડે ડાબા પણ જશો. ખાવા બેસે સો.
ઠીક છે.
ખાવા દ છે ને. એમ. હ તમે પણ ખાઈ લી તું.
હા.
શું બાનાયું ખાવા મને.
ભીંડીનું ભિડીનું સાગ બનાયું. રોટલી બનાવી, હા.
ઓ ભીંડા.
હલો.
હલો. આપ પેલા પતો ન. ખબર નને મારે શું વણાયું એને લોનું દૂધીનું શાક વણાયું એને.
તમેં નહી ખાધું કે?
ના ખાધું એટલે ખાવું છે મારે.
ઠીક છે.
હૈ એક મિનટ હૈ ના સખી ઉઠી ગઈ. ઓ સારું. કેટલા મહિને થાય દસ થઇ ગયા પૂરા.
હા.
એને મે ક નઈ આવજો પણ.
આવું.
સારું રાધે કૃષ્ણ.